હ નમસ્તી કેમ છો
બસ મજામાં
હવે આજે આપડી સાહસિક મુસાફરી ટ્રેકિંગ કેમ્પિંગ અને એડવેન્ચર વિશે વાત કરીશું
હા બિલકુલ
હવે તાજેતરમાં મને બહુ જ સાહસિક મુસાફરીનો શોખ ચડ્યો છે ખાસ કરીને ટ્રેકિંગ અને કેમ્પિંગ વિશે ઘણું સાંભળું છું
એ તો ખરેખર ખુબ જ રસપદ અનુભવ છે ટ્રેકિંગમાં કુદરતને નજીકથી અનુભવવાનો મોકો મળે છે અને કેમપિ કેમ્પિંગમાં રાત્રે ખુલ્લા આકાશ નીચે રહેવાનો આનંદ જ કંઈક અલગ હોય છે.
સાચી વાત છે પણ થોડી ભય પણ લાગે છે. ખાસ કરીને પહાડોમાં ટ્રેકિંગ કરતી વખતે મુશ્કેલી આવી તો શું કરવું જોઈએ
એ સાચું છે. પણ યોગ્ય તૈયારી હોય તો ઘણી મુશ્કેલીઓ ટાળી શકાય. જેમ કે સારો ટ્રેકિંગ સૂઝ પાણી ફસ્ટ અને કીટ અને માર્ગદર્શન
અને કે કેમ્પિંગમાં શું ખાસ તૈયારી જોઈએ.
કે કેમ્પિંગ માટે ટેન્ટ સ્લીપિંગ વેગ લાઇટ અને ખાવા પીવાની વ્યવસ્થા જરૂરી છે સાથે જ હવામાનની માહિતી પણ જાણી લેવી જોઈએ.
સાચી વાત છે એડવેન્ચર એટલે ફક્ત મજા કે તેમાં કઈક શીખવાનું પણ હોય
એ એડવેન્ચર માત્ર મજા માટે નથી હોતા તે આપણને હિંમત ધીરજ અને સ્વતંત્રતા શીખવે છે. જયારે આપણે નવી પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ ત્યારે આપણું આત્મવિશ્વાસ વધે છે.
અને ક્યારેક ત તમે ટ્રેકિંગ દરમિયાન કોઈ મુશ્કેલી તમને આવી છે.
એક વખત વરસાદમાં ટ્રેકિંગ કરતું હતું રસ્તો પલળી ગયો હતો પણ ટીમ સાથે હોવાના કારણે સહાય મળી અને અમે સલામત રીતે પહોંચ્યા
ઓ સરસ કેવાય એટલે તમે ટીમ સાથે જવું બધું સારું લાગે છે.
હા ખાસ કરીને શરૂઆતમાં ટીમમાં સહકાર મળે છે. અને કોઈ મુશ્કેલી આવે તો સહાય પણ મળી રહે છે.
બિલકુલ સાચી વાત કહી તમે હવે તો મને પણ ટ્રેકિંગ અને કેમ્પિંગ કરવાનો ઉત્સાહ વધી ગયો છે.
જરૂરથી કરજો પણ પહેલા નાના ટ્રીપ થી શરૂઆત કરવાની ધીમે ધીમે અનુભવ વધારે અને પછી મોટા એડવેન્ચર માટે જઈશું
સાચું જી કુદરત સાથે સમય પસાર કરવાનો આનંદ જ કઈક અલગ છે.
બિલકુલ સાહસિક મુસાફરી આપણને જીવનની સાચો આનંદ અનુભવ હો છે.
હવે આપણે ગયા વખતની આજે વાત કરી હતી પછીથી હું સતત એ વિચારી રહી છું. ખાસ કરીને પહાડોમાં જવાની ઈચ્છા વધી ગઈ છે.
એ તો સારું કેવાય છે ને શું તું તમે કોઈ ખાસ જગ્યા વિશે વિચાર્યું છે.
હા મેં સાંભળ્યું છે સાતપુડા અને હિમાલય વિસ્તારમાં ટ્રેકિંગ માટે ખુબજ સારી જગ્યાઓ છે.
હિમાલય તો અદભુત છે. પણ ત્યાં જવા માટે સારી તૈયારી જરૂરી છે ઉઊંચાઈ ઓક્સિજનની કમી અને હવામાન બધુંજ ચેન્જિંગ હોય છે.
સાચી વાત છે તો તમે શરૂઆત માટે કઈ જગ્યા યોગ્ય રહેશે.
શરૂઆત માટે સહેલા ટ્રેક પસંદ કરો. જેમ કે નાના નાના હિલ સ્ટેશન કે જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ ગુજરાતમાં પણ કેટલીક સારી એવી જગ્યાઓ છે.
હમ સાચી વાત છે. પણ કે કેમ્પિંગ વખતે સૌથી મોટો આનંદ શું હોય છે.
મારા માટે તો રાત્રે તારા જોવાની. આનંદ સૌથી ખાસ છે શહેરમાં જે આકાશ નથી દેખાતું. તે ત્યાં ખુબજ સ્પષ્ટ દેખાય છે.
એતો ખરેખર અદ્ભુત અનુભવ હશે. પણ જંગલમાં જાનવરનો ડર નથી લાગતો.
થોડો તો લાગે પણ નિયમોનું પાલન કરીએ તો મોટા ભાગે સલામત રહે છે. જેમ કે ખોરાક ખુલ્લો ન રાખવો અને અવાજ ન કરવો.
હા એતો બહુ સાચવું પડે હવે ટ્રેકિંગ દરમિયાન ખાવા પીવાનું કેવી રીતે મેનેજ કરવું.
હલકું અને એનર્જી આપતું ખોરાક લઈ જવુ જોઈએ. જેમ કે ડ્રાયફ્રૂટ એનર્જી બાર અને પૂરતું પાણી.
અને જો આપડે કદાચ રસ્તો ભટકી જઈએ તો શું કરવું જોઈએ.
એ માટે મેં એક કંપાસ અથવા મોબાાઈલ જીપીએસ મદદરૂપ બને છે. અને હંમેશા કોઈને પોતાની લોકેશન વિશે જાણ કરીને જવુ.
હા એ ખુબ જરૂરી છે. હવે આપણેે કેમ્પિંગમાં ફાયર બનવાનું પણ એક ભાગ છે ને
હા જરૂર કેમ્પ ફાયર તો મજા વધારી દે છે. પણએ સલામતથી કરવું જોઈએ. અને પછી પૂરેપૂરું બુજાવી દેવું જોઈએ.
એતો ખુબ જરૂરી છે. હવે એડવેન્ચર ટ્રીપ પછી શું બદલાવ આવે છે માણસમાં.
ખુબજ બદલાવ આવે છે. માણસ વધુ આત્મવિશ્વાસી બને છે. કૃદપ્રત્યે સન્માન વધે છે. અને જીવનમાં નાના નાના મુદ્દાઓ મહત્વના સમજાય છે.
ઓ સરસ ક્યારે એવું લાગ્યું છે કે હવે પાછા જવુંજ નથી.
હા એક વખત ખુબ થાક લાગ્યો હતો. પણ પછી વિચાર્યું કે આ પડકારજ છે ને આપણને મજબૂત બનાવે છે અને પછી આગળ વધ્યો.
એટલે એડવેન્ચર આપણને માત્ર શારીરિક રીતે નહી પણ માનસિક રીતે પણ મજબૂત બનાવે છે.
બરાબર એ આપણને સકારાત્મક વિચારધારા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા શીખવે છે
હવે તો હું પ્લાન બનાવીને જ રહીશ કે આવતા મહિને એક નાની ટ્રેકિંગ ટ્રીપ પર જઈશ
ખુબ જ સારી વાત કહી ને તમે યાદ રાખો સુરક્ષા તૈયારી અને આનંદ આ ત્રણે સૌથી મહત્વના હોય છે.
હા, અને હવે મને લાગે છે. કે આ મુસાફરી મારા માટે સોખ જ નહી પણ જીવનનો એક ભાગ બની રહ્યો છે.
એજ તો સાચું એડવેન્ચર છે જ્યાં મુસાફરી આપ આપને બદલાવી નાખે છે.
હવે તમે ખરેખર નક્કી કરી લીધું છે કે આ વખતે ટ્રેકિંગ માટે જ જવાનું છે, પણ મનમાં એક પ્રશ્ન છે એકલા જવું સારું કે ગ્રુપ સાથે
શારુઆતમાં તો ગ્રુપ સાથે જવું વધુ યોગ્ય છે, એમાં માર્ગદર્શન મળે છે. અને સુરક્ષા પણ વધારે રહે છે,
હા, પણ એકલા જવાની મજા અલગ હશે ને. પોતાને ઓળખવાનો મોકો પણ મળે છે,
એ સાચું છે, કેટલા જવાથી આત્મવિશ્વાસ વધે છે, પણ પહેલા અનુભવ મેળવવો જરૂરી છે, પછી સોલો ટ્રીપ વધુ આનંદ આપે છે.
ટ્રેકિંગ દરમિયાન સમય મેનેજમેન્ટ કેટલું મહત્વનું છે.
બહુ જ મહત્વ સવારે વહેલા ઉઠવાનું શરૂ કરવું બપોરે આરામ કરવું અને સાજ પહેલા કેમ સેટ કરી દેવું આ બધું પ્લાનિંગ નિયમ જરૂરી છે,
મને તો નેચર ફોટોગ્રાફીનો પણ ખુબ જ શોખ છે. ટ્રેકિંગ સાથે એ પણ કહી શકું ને?
યુટ્યુબ અથવા ટ્રેનિંગ કેમથી શીખી શકાય છે. પણ એક બે વખત પ્રેક્ટિસ કર્યા પછી તો સરળ જ લાગે છે.
હા, અને મને તો નીચે ફોટોગ્રાફી નો પણ બહ શોખ છે, તો ઈ ટ્રેકિંગ સાથે કરી શકું હું?
બિલકુલ ટ્રેકિંગ અને ફોટોગ્રાફી એકબીજાને પૂરક છે. સુંદર દ્રશ્યોને કેમેરા માં કેદ કરવાનું આનંદ અલગ જ હોય છે,
હવે કેમ્પિંગ વખતે રાત્રે શું કરવું જોઈએ?
કેમ્પ ફાયર ગીતો વાર્તાઓ, તારાઓ જોવું આ બધું ખુબ જ યાદગાર બની જાય છે,
બહુ સરસ વાત કહીએ આપણેે, હવે આ સાથે આપણે આ ટોપિક પર આપણે ફરી ક્યારેક ચર્ચા કરીશું.
આબો